તો
બોલો બોલો કેમ છો
બસ મજા મે શું કરતા હતા
કઈ નહી એમ જ બેઠેલા બેઠેલા હતા એટલે વરસાદ ચાલુ છે તો ઘરમાં બેહી ને પછી હું છે ચાય વાય બધું પીતા હતા હું
અાચચી વાત છે વરસાતમાં તો કેમ આપણે ગમે તે વસ્તુ આ મેથીના ગોઠા
હા મારું તો એમ બહુ મન મારે તો લાગતું છે કે બહાર જઈને એમ ફરવાનું એમ વરસાદમાં તો મજા આવે હું કરે ઘરવાળો ના પાડે
હાચી વાતે વટસાઅ મેં ક્યા બાર જા બાકી વરસાદમાં આપણે બધા ગાડી લઈને બહાર જઈએને તો મજા આવે ફરવાની આપણે
હા એ તો છે ભીગી ને પછી તમે એમ ફરી ફરતા રહો તો આજના ટાઈમ પર લોકો નહી કરે પહેલા ટાઈ તો બહ લોકો એ બધું કરતા હતા શું છે તમારે ત્યા વરસાદ બધું કેવું છે
બાબા બહુ પડે છે અમે ક્યાં બહાર જઈ રહ્યાએ
અ ચાલ
બઉ હા બઉ ચાલુ જ છે અત્ય દિવસથી
હહ હ
નદી તળાવ ભરાઈ ગયા બધા નદી હાઈ ગઈ છે એ આ છોકરાને નિશા સ્કૂલ બધા બંધ થઈ ગયા તો છોકરા ઘર નિશા જાતા નહી તો ઘર બેઠા બેઠા લોહી પીએ છે. પેલું બનાવો ને પહેલું બનાવો ને
એટલું છે તમારે ત્યાં વરસાદ
તો નદી નાળા બધા વાહન બંધ થઈ ગયા નિસાર બંધ થઈ ગયા છે ને કેટલી બધી પ્રોબ્લેમ આવે છે કે લાઈટ બી જતી રે એવું છે
હા હ તો છે આજના ટાઈમ પર સિટીમાં એવું નઈ છે પણ ગામમાં એવું થાય
સિટીમાં તો કેટલોું બધું ભ વરસાદ પડે તો લાઈટ ના જાય રાજસ્થાનમાં તો શું છે કે આપણે ઘડીક વાર વરસાદ પડ્યો તો પહેલા કરંટ કાપી દે
હા એ તો છે તરત જ કાપી દે એ લોકોને કઈ ઇશ્યુ નથી એ લોકો શું કરે પછી ચાલુ કરે આરામથી કરે
રાતને ખાવાનો બનાવી તો પેલી કેટલા ફરકાાન જીવાત આવે છે એના માટે પાંચ વાગે પહેલાં પહેલાં રાંધવેંધ બને કમ્પ્લીટ કરવું જોઈએ
એ તો છે આજે કઈ ટોપિક વિશે કર આપડે
આજ આપણો ચાલે જ છે ને ઓ બધું વરસાદ ઉપર જ કે કેટલોું બધું વરસાદ આવ્યો મે તમાને આજ તો વાત કરું રહ્યું કે છોકરાની બધી નિસાર બંધ થઈ ગઈ એ શું કરો હવે
તો આપડે કઈ કર નહી શકીએ એમાં તો ઠીક છે એ તો હું ચોમાસું ન મોસમ છે એટલે
ને છોકરા ઘેર બેઠા બેઠા લોહી પીએ છે પેલું બનાવવાને ભજીયા બનાવોને ગોટા બનાવોને એવું કહેતા હોય
હ ઘરમાં બારે એટલે બહાર ભી ફરાય નહી એ લો તો શું કરે
આપણે બીવું મજા જા આવે બધા ફેમિલી આપણે સાથે હોય ને ગમે તે વસ્તુ ગરમ ગરમ બનાવીને બધા સાથે ખાય તો મજા આવે આપણે બી
હા એ તો છે તમારી વાત સાચી છે સાચી વાત છે તો
ને આપણે ગમે ત્યા વસ્તુ બનાવી હોય તો હવે નહીં આવતી હોયને તો બધું આપણે મોબાઈલ ઉપર જોવા મળે આપણે
એ તો છે ને હું બધા લોકો આ ત કોઈ ભાર નહી જાય મે પોતે એટલે ઘરમાં જાવ એટલે એવું છે કે ચાલ વરસાદ છે તો પછી આપડે તો નીકળાય બી નઈ
સાાચી વાત છે
કઈ કરી ન શકે પ ઠીક છે ચાલો કોઈ નઈ તો ઈશ્યુ નથી એમાં
તો કેટલા દિવસથી વરસાદ પડે એની તો ખબર પડવી જ જોએ કે બેચારા માણસ બધા શું કરતા હશે હવે તો બંધ થવું મ
વરસાદ આવે તો એટલે થોડોક દિવસ આવે ને પછી થોડક થોડક એક બે મહિના આવે પછી તો નહી જ આવે તો છે
હાજીી ભાઈ કેટલી જગ્યા તો કેટલી જગ્યા તો આવી જ નહી તો બજારા શું કે અમારે અંયા આવતો હોય તો સારું અમારે અ આવતું હોય તો સારું
પ્રગતિ
હવે જતો રહેતો સારું કેવાય બાકી જાતો જ નહ ને હોય
એટલે વરસાદ આવો જરૂરી છે પણ એટલું બી નાહી કે ભાઈ આવતું જ ર ને પછી જાયને તો વાટ લાગી જાય એમ બહુ જગ્યા તો પાણી વારા જાય ગામ ગામડા ઘર ઘરમાં પાણી ઘૂસાય જાય
વરસાદ કઈ રીતે આવવું પડે કે આપણે જરૂરત હોય હવે કે ખેતી આપણે સુકઈ રઈએ તો ભલે ચોવીસ કલાક વરી જાય ચોવીસ કલાક ચાલુ થાયને બી પાછો બંધ થઈ જાય ને તો સારું કેહેવાય
હા
વ તો નામ જ ને અઠવાડિયુંથી તો બી તો ચાલુ જ છે તો તો બધા કેટલા બધા નેને નુકસાન ભીયો નુકસાન ભીું કહું ને તમાર ઘરામાં બધાને પાણી વળી ગયું છે મા મમ્મી ના ઘર તો મા પિયર મેં ફોન કર્યો છે ને તો મમ્મી ક કે આપણા ઘરમાં તો બધું પાણી આવી ગું
જ ઓકે એ થાય બહ બધા બહ જ બહુ જગ્યા એવું થાય જે લોકો ઘરે રાઉન્ડ થી કનેક્ટેડ હોય એ લોકો ન શું થાય
બે માલનો બે માલ નું ઘર છે બાકી નીચે છે તો નીચેવાળામાં પાણી ભરા નીચેવાળામાં પાણી ભરાઈ ગયો તો ઉપ ઉપર જતા રહ્યા
હા એ સારું રે છે લોકોનું ઘર પોતાનું ઘર એ ન હારો પછી જે લોકોું ગ્રાઉન્ડ પર એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ઘર ર એ લોકોને શું થાય કે આખું સામાન બી અંદર ને આખું એ લોકો નું ભરાઈ જાય ને તો એ લોકોને બહુ નુકસાન એને લોકો કઈ કરી બી નહી શકે ને એ લોકોને હું એ લોકો ને બધું પછી પાણી ભરાય તો એ લોકોને હા જોવા જોવી જ જો ઉતાર રહેવા પડેને પછી વરસાદ થયાના પછીને બધું સામાન સાફ કરવાનું બધું એટલે આ ઘરમાં પાણી ભરાય તો નુકસાન તો થાય પણ ઠીક છે હમણાં કરી શકે આપડે
સાાચી વાત હ નેમાં બાજુમાં રહે મમીને કેર બાજુમાં રહે ને ન છોકરીને લેવા ગયા હતા તો પેલી વાણ મેં બધું નદી નદી વહેતી ત પાણીની તો અંદર તો ઉતરી ગઈ પછી આ ગાડી મૂકીને બહાર આવતી હતી તો ગાડી ભી જતી રહી એ નિ તો પાણી મે તો આપણે એટલું બધું. પાણી બી હોય ને તો આપણે અંદર ગાડી ના જ મુૂકાય જવાય જ ને નીકળે જ નહીંને બહાર ઊભો રહેવાય.
અ તો છે એ તો તો છે એ તો સાચી વા છે. ના જવાય છે કેમ કે વરસાદ માં નીકળે બી લોકો પેલા જે વરસાદ નહી હોય તો લોકો હું હેમ જ ફરવા માટે નીકળી જાય બાકને આજના ટાઈમ. બહુ ત્રાસ લાગે રેનકોટ પહેરવાનું પછી રેનકોટ આવી રીતે બંધ નહી થય પછી અંદર આપન કપડું ભીગી જાય એના કરતા હારું તો રેનકોટ નાજ પહેરો તો સારું હૈ એમ જ ફરી લેવાનું એ મેં તો કેવું.
ને હવે અમે આજના માણસ શું છે. કે વરસાદ હશે ને તો બહાર ફરવાની મજા લે.
વન બાર બહાર ગમે છોકરોને પણ એવું છે ને વસાતને નહવા મળી જાય.
એમ તો તમારી વાત હાચી છે.
બધાને વરસાદ મે બહાર ફરવું હારું લાગે કેમ બધા રોજ સ્કૂલ ચાલુ હોય બધા આદમી લોકોનો ઓફિસ ચાલુ હોય તો ટાઈમ મળતો નહીં ને.
એટલે બહુ મજા આવે.
હા આ વાત તમારી સાચી છે વરસાદ હો તો. ગરમ ગરમ ચાય બનાવીએ કોફી બનાવીએ ને બહાર બેસીને પીએ ને તો મજા બધા ફેમિલી સાથે
હા તો વા તો છે. તમને તમે કઈ ચાય કઈ ત પીર ચાય કોફી એું કઈ?
ચાચ વગર તો મારે ચાલેજ નિ ને
બહુ લોકોને એમ જ છે કે ભાઈ ચાય વગેર
બધા ને એવું જે. જ ગમે તનેમે તને પૂછી ને તો એમજ કેતા રે બધા કે મા ચાય વગર તો ચાલેજ નહી ને.
લોકો આપણા ઈન્ડિયામાં તો શું છે કે ગરમી હોય ચોમાસુ હોય વરસાદ હોય કોઈ બી હોય ચાય તો લોકો પીવાના જ.
પીવાના છે હાચી વાત.
ચાય વાગર લોકો ન કઈ નહી થાય.
ચાય વગર તો ચાલે જને સવારમાં ઉઠીએ તો બી સવાર મે ઊઠીયે તો ભી આપને પહેલા ચાય સાંજે બપોર મે ઉઊઠ તો ભી આપને પહેલા ચાય
જો ચાય નહી હોય તો લોક કો કઈ નઈ બલે છે કેટલું ડિગ્રી છે આપડ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી હોય
મેં મારી વાત કરું છું ને હું ચાય નહી પીધી હો તો મારુ માથુ ચડી જાય.
હ એમ બહુ લોકો ન થાય એ બી ક્યારેક ક્યારેક કે ભાઈ લોકો ન આ હેબિટ પડી જાય. એક વાર ચાય પીવાનો પછી લોકો શું કરે ચાય બહુ પીએ
સાચી વાત ના આપડે ચાય બી નુકસાન ભી થાય.
નુકસાન તો છે આજના ટાઈમ પર તમે ફુ કઈ વસ્તુ એવું કઈ વસ્તુ બતાવો કે નથી. નુકસાન નથી બો બહ એવું વસ્તુ છે જેનાથી નુકસાન છે પણ શું છે લોકો કન્ઝ્યુમ કરે એને હાનિકારે.
ચાયથી આપણે ડાયયાબિટીસ થઈ જાય સુગર થઈ જાય ઘણા લોકોને આપણે નહી સાંભળીયએ.
એ તો છે તમારી વાત હચી હા એ તો અમે બી આવ્યું છે તમે બી ચક્કર એટલે બહુ ખાંડ બહુ ક ઓછું લખીએ કેમ કે એનાથી બહુ નુકસાન કરે બોડીમાં એના કરતી આપડે બો ઓછું કરીએ.
ભલે નુકસાન ભલે નુકસાન કરે કે નહી કરે બાકી ચાય તો પીવાની શક્કર ઓછી નાખવાની ઓર તો જો વરસાદ તો કેવું છે. ચા વરસાદ પડ. તો હો તો આપણે ગરમ ગરમ છાય અને ભજીયા ખીએ તો કેવા સ્વાદ મજા આવે ખાવાની આપણે
એ તો છે તો વરસાદમાં પીવાની જે મજા છે એ કોઈ જગ્યા નથી
સાચી વાત અમારી તો હવે હાલ બસ બીજું બધું મજા છે હવે બંધ થઈ જશે ને
મેં બી એજ વાત જોઉં છું મે મારે બી આપણે જીમ જવાનું છે તો વરસાદ બંધ થાય તો જાવ એમ
સાાચી વાત એ તો બધા ઓફિસ બધા બધાને જીમ ઓફિસને બધાને બંધ પડ્યા બેચારા શું
હા એટલે બધા લોકો ફસે જ રે જે લોકોને જોબ હોય એને તો ફરવાનું જવાનું જ પડે ભીગીને જાવ તમે કેવી રીતે જોબ પર તો જવાનું જ ર વર્સા જીમ તો એક વખત સ્કીપ કરી શકે એ ચાલ કઈ નઈ આજે બહુ વરસાદ છે રીન પ પહેરીને જવાનું તો ચાલશે નહી જવાનું તો કોઈ બી નહી ચાલશે એમ
સાચી વાત છે ચાલલો નિસાર બી એક ટાઈમ બંધ થઈ જ ચાલશે બાકી આપણે આજમી નોક રી હો તો એને રીતે જવું જ પડે એક મહિનો વરસાદ પડી જાય તો આપણે ઘેર બેસેલા હોય તો શું ખાવાનું પશેે
અ તો એ તો પ્રોબ્લેમ આવે જ મે તો આપણે કઈ કરી ન શકીએ પણસ ઠીક છે મારા હિસાબથી તો મને તો આ બહ બહ સારું લાગે આજે સીઝન છે ને વરસાદ નું મને તો બહુ સારું લાગે બધા ચારો ચાર ચાર મોસમ આવે એટલે બહુ સારું લાગે મારે
અચ્છા હા આમ તો સોમાસું સારું છે
કેમ કે એક જ મોસમ હા એ વરસાદ પડે થોડોક ક્યારે ક્યારે નુકસાન એટલે એ બી થાય મજા નહીં આવે કે કીચડ વિચડ બધું થઈ જાય ને તો લોકોને બો હ ગિન પર ચાલે તો છે જે છે
એમ શું કે આપણે ગરમી પડે ને ગરમીમાં તો આપણે એસી પંખો કુલર ચાલુ કર ચાલે વરસાદ મે તો આપણે શું સલું કરીએ ચોમાસું વરસાદ તો પડવું જ જોઈએ આપ તો લાભદાયક છે
આપડે ઇન્ડિયામાં ઈન્ડિયામાં તો હું તમે જો એટલે ગરમી એટલે થોડુંક પડે તો ચાલે આટલે ચાલીસ ચાલીસ ડિગ્રી ટચ થઈ જાય તો એને આમું કરવાનું
હાચી વાત હૈ
એના લીધે થોડું નુકસાન એટલે નુકસાન તો કઈ નથી પણ બહ બાર કોઈ મારાથી તો નહી નીકળ્યા મારે તો એવું છે કે ભાઈ ઘરમાં બેય રહો હાંતિ થી બેહી ને શાંતિથી ટીવી જોવા કરું મોબાઈલ જોઈને બેસી જાઓ એમ જ થાય માર તો બહાર નીકળ ચડા નહી હ એવું જ હ ખબર તમને તાપ એટલે સાંજે છ વાગ્યા સુધી રે તાપ
હા
એવું છે
હેંગ ચોમાસું ચિયાલું હેંગથી હયારું મંત ચોમાસું સારું લાગે વરસાદ આવે તો વરસાદમાં ફરવાની બી મજા આવે બધા ફેમિલી સાથે આપે જંગલ સ ારી જઈએ તો બધા મજાને મજા આવે બાકી એટલોું બધું વરસાદ પડે ને બધા બંધ થઈ જાય નિશાન ને આપણે ઓફિસ ને બા વાન હાન તો આ મુસીબત આવે આપણે
હા એ તો છે પણ ચાલ છે હમણાં તો બીજે તો શું કરીએ કઈ નઈ આપડે બીજા કોઈ ટોપિક બી ડિસ્કસ કરી હજુ તમારે વાત કરવામાં ખુબ આનંદ આવ્યોરો ખુબ ખુબ આભાર ઓકે